ચાલુ છે બોલ બોલ બોલ
હા હા આવાજ આવ
હા હ આવ્યો તો નેટવર્ક નહી હોય
નેટવર્કનુંઇ્ય હત તો ફોન કેમ કપાઈ ગયો
હ એ તો યાર મને નથી ખબર
તારા ફોનમાં કયું કાર્ડ હ સિમ કાર્ડ
જઓ
જીઓ તો જીઓ ન તો યાર નેટ કમ્પ્લીટ વકરાાય તો આ કપાઈ કેમ ગયો
હવે એ તો ખબર નહ ગરમી ના કારણે કદર એવું ઈ્યુ થયું હોય તો પણ ખબર
હમ જીઓ નું નેટવર્ક તો રેડી જ હોય, ભાઈ મુકેશ અંબાણી નું યાર આપડા
હા સાચી બઉ પૈસા છ આપ્યાની
હા યાર આપડો ગુજરાતી હોય એટલેાઈ આપડે સપોર્ટ કરવો પણને મારે જઈએનું જ કાઢે
હા અરે એવા કાડ કાઢ ભાઈ
એ એ આપડને સપોર્ટ નઈ કરતો પણ આપડે એમ કરવું પડ ગુજરાતી એટલે
હમ વાત સાચી
એ નવાય જ નહીિ ભાઈ
ફૂલ સપોર્ટ છે અમારો તો મહિને મહિને
હમ હમ હ એ પણ યાર પેલા કેવું કર્યું એના બરોબર ના બધાને લતે લગાડ્યા નેટવર્ક ના પછી એ પૈસા લેવાની
ઓછો ભાવ હતો હા ફોન ચાલુ
ના કપાઈ છે એવું લાગે બોતો ને થોડું
હા હા ચાલુ છે બોલ બોલ વાંધો નહીિ
એમને ભેલા કેવું કર્યું ખબર
હા
પેલા બધાને ફ્રી ઓફ કોસ્ટ નેટ આ્યું મફત
વાહ
પછી પછી અછું બાંધ ને ના પૈસા લેવા ચાલુ કર દીધ એટલે બધાને બધાને પેલા લતે લગાડ્યા અને પછી ચાલુ કર્યું એટલેધા તા અમેજ ન વળગીગ્યા નેટ વગર કોઈ ને ચાલે નહી એમ કેમ.
એ યાર ઇન્સ્ટાગ્રામ વગર કોઇને ચાલતો નઈ બધા રીલો બનાવે.
હ આપણે યુટ્યુબનું આ તો બધા લોકોને જોવાનું આપણે શું યાર હું તો્યાં હમણાં હ ઇન્સ્ટાગ્રામમે વાપરતો પણ હમણાં યાર બધા ના નજીક રમ એટલે કોઈ કોન્ટેક્ટ નતા રહેતા એટલે ઇન્સ્ટાગ્રામ કરવું પડે સમજે
કના ઘંટેે ઘની વાત કરે છે
એ મિત્રો યાર બીજું કોઈ નહી
કયા મિત્રો છે તારા
પૂલ ના મિત્રો ભાઈ બનાસકાંઠા દૂર દૂર રહેતા હોય એમને કોન્ટેક ના થઈ કરે એ
વાહ વાહ એટલા બધા કોન્ટ ખમ
એક ભાઈબંધ યાર આમ ગયો અમદાવાદ સી એ, ચાર્ટડ એકાઉન્ટન્સી કરવા.
બરોબર.
તો હવે એ ભાઈબંધોને બધા નંબર તો ના હોય ને કોન્ટેક્ટમાં ના રહી સમજ્યા. હા ઇસ્ટાગ્રામ દ્વારા. ઇન્સ્ટાગ્રામ દ્વારા કોન્ટેક્ટમાં તો રહી શકીએ ને યાર.
હા એ વાત સાચી મારે ઇન્સ્ટાગ્રામ એક વરહ જ થ્યું હજી દોઢ વરહ થ્યું બનાવી.
હું મારે યાર એ હું એટલું બધું અંદર તો નહી હેલો. આ તું બોલ હવે.
ખાવું સે ભૂખ લાગી સે.
ભૂખ લાગી હે તો ખઈ લે કોણ ના પાડે.
ફોન ચાલુ છે કેવી રીતે ખ‌ઉ કે.
ફોન ચાલુ એ તો ખાવાનું ને ફોન રહી શકે ભઈ જોતા જોતા. ફોન જોતા જોતા ખાતા નહી.
અવાજ ના આવે પસી અંદર કે કોણ હશે એમ.
એ તો બા આપડે બે તો યાર ભાઈબંધ જ છો, બાયરી લઈને વાતો કરીએ
એવું હોય તો વધારે મજા આવે એમ.
એ વાત તો સાચી પણ અમદાવાદ જવું પડે ને પછી યાર.
આપડા ગામમાં હશે ને.
આપણા ગામમાં તો વાઘરણો જ છે બધી.
આ ના હોય એવું?
હા.
એ અમદાવાદમાં ઓમ ફરેલો તું.
હા ભાઈ અમદાવાદ માં યાર હમણાં જ ગયો તો ચાંદખેડા થઈ ને. મારા બેન ના જેઠાણીને પેલા સોલો સિવિલ માં દાખલ કર્યા હતા.
હમ્મ.
કઈક થીયું તું એટલે તે એમની ખબર પૂછવા મારા ભાઈ સાથે ગયો તો.
બરોબર.
તો ત્યાં એમના ઘરે રોકાણો તો મસ્ત રાતે. રાતે ઊંઘ્યાતા ને ભાઈ જ્યાં ઊંઘ્યાતા ને. હું રાતના એક વાગે ઊંઘ્યો હતો તો વીમાન નિકળ નીકળ કરતા તા.
મને ના લઈ જવાય મને કોમ હતું થોડું.
અલા મારા પાઈ પચીસ રૂપિયા જ લાગે હે ટિકિટ ના
પણ ઘરે શું કેવાનું કે ચી ક્યાં ગયા, ક્યાં જાય છે, કે આ આઈટીઆ તો બંધ છે. કે આટલા બધા વાગે ની ટાઈમ આટલો બધો ના.
તું બોલ. તું પૈસા કાઢતો હોયને. તો હું ત ઘરનાને સંભાળી લઉ જવું. બોલ તું કે. હેલો. તું પૈસા કાઢતો હોય ને, તો હું બધું સંંભાળી લઉં હોને.
પૈસા એટલે પચાસ રૂપિયા થાય ને?
પચાસ રૂપિયા આપ બા જવાના થઈ ને સો રૂપિયા આપડા બેના.
હમ્મ.
આમ બીજો.
એ તો થી આઈ જ લ તો ટેન્શન નહી
કેટલે યાર તું ભાઈ જોન લઈ જતો હોય જો પેલા એમને. પૈસા લાવો મુ જોન લઈને આયો.
પણ યાર એ તો એ પૈસા વાળી હન.
પણ ના લેવાય યાર છોકરી ના પૈસા.
એમ શું થાય.
કશું થાય તો નહીં પણ કેવું લાગે યાર. કે મળવાય મારા પૈસે આયો જો કેટલો ગરીબ હયશે.
અરે પાચસો રૂપિયા, હજાર રૂપિયા લઈ જવાનું.
હા! એ શન તડા ભરા જ છેયાર શોખ માં.
પ મને બહારનું ખાવાનું ઓછું ભાવે છે. એ ડોક્ટરી ના પાડી છે. બસ
સંબંધીઓને ઘરે લઈ જઈએ. તોું ચિંતા કરા.
એ મારા પાને આ.
હા! બાહને આયા તો, ભલેે ના આયા.
ગડી આઈ દડી.
ના યાર. તો બીજું કોક લાગે છે. હેલો. ના ના કો બીજું લાગે છે. એક રિક્ષા જુદી જ છે ભાઈ.
બર તો હું જોઉું.
તું જોવ તો ખરા કોણ આવ્યું?
હા હા! ચાલુ.
હેલો. હેલો. હા! તો હું શું કહતો હતો?
હેલો. ક્યાં ગયો?
હા રહ્યો.
હા!
પાણી પીતો હતો બ.
તને કયું બાઇક ગમે આમ?
એક્ટિવ ગમે. બાઈક નહી ગમતું.
કે બાઈકા આવડતું નથી. એલા નહી?
હા! બજારમાં જયું યાર. પછી ફોન બંધ થઇ ગયું.
હેલો.
ફોન બંધ થઈ ગયો એટલે.
અ વાત તો. હેલો.
હા! બોલ બોલ.
કયું બાઈક તને ગમે?
ભાઈ.
હમ!
બાઈક તો, આમ નોર્મલી નોર્મલ બાઈક તો સ્પ્લેન્ડર અને. હેવી તો પસી નિંજા નિંજા.
લ ભાઈ. લીંચા તો બરોબર હ. એ તો ઔકાત બારહ આપડી પણ. મેં હમણા કેટીએમ જોયું ને. કેવું? આ કેસરી કલર ના તો, છપરી લાગે. ખબર હને?
હલો.
હલો. કેસરી કલર ના છપરી લાગે. ખબર હને તને?
હા, હ જોયું ખબર
તે એક બ્લેક કલર ન એટીએમ જોયું ને ભાઈ. એટલું મસ્ત લાગે ને, તું વાતો જ ના પૂછી લે.
નિંજે એસ્ટ ટુઆ.
એ તો સમજ્યા આપડે પણ. એ બ્લેક કલરની ફાઈબ જોડે જ છે કે એમ. એ મસ્ત લાગે ને. કોઈ આપડે બેસીને ચલાવતા, એટલે વાયબ અને અબ. તો ભાઈ બુલેટ ન કઈ ના હો.
જીટી છસો પચાસ જેવું આવ.
આ હા હા. એનો તો સવાલ જ નહી. હમમહા હા લગ્ન કઈ લાવો.
ના હોય. મારે તો મસ્ેંગ એવું બધું લાવવું.
અ જીતી છસો. મસ્ત ટાઈમ, ગાડી તો બહુ મોઘું એ તો. પણ આ જેટી સસો પછા નની તો સવાર જ નહી એ માલ લાગે માલ,
નેકળેવાના ગમમા
આખું ગોવા ગોવામાં ને હળગીને દાક થઈ જાય ખબર આપણે હળ હળી ચોપી હતી.
ઓમ કેટલા નુ આવ ખબર પડી એ તો મને.
ઈતો ભઈ આવતું છે ચાર સાડા ચાર પાંચ વધુ વધુ હોય ને ભઈ.
તો રિક્ષા આર ધંધોય થ ને રિક્ષા એ ઘરીની.
ઇજ્જત.
રીક્ષા લઈને ભઈ નેકળેને તો ઈજ્જત નીઈસ્ક્રીમ થઇ જાય તારી,
હા, તો ઈક્કો લાવવાની ને વરધીઓ મારવાની,
અલ્લાહ ભાઈ પણ એ તો એનું એજ થયું ને યાર તું કરોડ રૂપિયા કમાતોને ઈકો લઈને ફરે કેવું લાગે,
પેલા પૈસા ભેગા કરીએ આપણેે માર્કેટ બનાવીએ, આપડું નોમ બનાવી મુકેશ અંબાણી જેવી રીતે
કરીએ કરીયે યાર બધું કરીએ,
હા, હાર યાર આપડી મહેનત મહેનત કરવું પડે આપ. તણ આગળ વધે.
હા, બોલો બીજું?
ફોન બંધ થઈ ગયો છે,
ફોન તો ભલે ને બંધ થયો ભાઈ,
વાત કર ને હેલો,
હા ચાલુ છે, બોલ બોલ એ ધુમાડો ઉડેને નહી મજા આવતી ધાબા ઉપર
ધુમાડો તો હો રવાનો યાર ત તમારે ધુમાડી મુકેલું છે,
હોવ ધુમાડો આવે ને અંદર ક્યાં ક્યા બતાય
એ નહ આમું હાલ દેખતો હતો ને ત્યાં ખેતર માં ઓરડી બનાવી અને ઓરડી મેસી લગાઈ ભાય ભાય અજી હજી એ નહી હજી ઓયળીને કલર નથી કર્યો અને એસી લગાવી નાખી ડાયરેક્ટ વિચાર કર તું,
યે બોર માંથી એટલા પૈસા તો નીકળી જાય કે એસી નો ફાયદો
આ વાત સાચી ભાઈ પણ યાર ષેતર માં એસીની શું જરૂર
ખેતરમે યાર ગરમી ના પણ મોણશો કે
ના કદાચ ભાઈ ખેડૂત ના ખેતરમાં એસી જોઈછે મને કે જે ને
મા ઘરે
તાર ઘરે ક્યાં એસી
પાસું હો એસી એવું તો જેવો તો માલ હો
એ. સી યાર માહોલ હોય જેવો પણ એ. સી ક્યાં સારા
ના એ અમે કરી તી
હા, એ જ કહું ને યાર તમારે કરોડ રૂપિયાની ચાર કરોડની જમીન પણ તમે કરી,
તમે અમી જ
અમે યાર હવે પ્પચી લાખની જમીન અને હુ કરવાનું યાર એ વેચાવાની હતી એ કેન્સલ થઈ.
તો આકા
એ વાત સાચી પણ પછી, હેલો
હા હા બોલ બોલ ચાલુ છે
પચીસ લાખમાં વેચાવાની હતી જમીન એ પણ કેન્સલ થઈ ગઈ,
ના હોય
હ
એવું છે, બરોબર
પચીસ માં દેવા નથી પણ શીખર શું થયું બાનાનું વાનાનું આમના તેમ કરીને કેન્સલ થઈ ગયું પછી જમીનનું,
ટાઈમ ચેટલો થ્યો
હા
કાઈ
ટાઈમ તો ઘણના દોઢ બે મહિનાથી વાત ચાલતી તી
હાલે એ નહી
તો હા દસ મિનિટ થી દસ બે મિનિટ બાકી હે ભાઈ
બરોબર એવું હો
હા
શું વાત કરીએ બોલ
અલા ભઈ આ આ નદી ટાવર કેમ લગાયા આટલા બધા
નદી બધું બિઝનેસ ચાલુ નહી
હ એજને ટાવર કેમ લગાવ આટલા તું જો તો ખરા આખી નદી વન નાકેવાય કેટલા ટાવર લગાયા
આપડા નદી તો જેટલા ખાડા પાડે ઊંડા ઊંડા માણસો મરી જાય પોણી ભરાય તો
હાચી વાત હે ભાઈ
એ બિઝનેસ તો એવું કરવું ન
હા બોલ બોલ
તો બિઝનેસ એવો કરવો કે લાઈફ ટાઈમ મારે ચાલુ જ રે
અરે ભાઈ કરવો કરવો નઈ કરવું પડે એના માટે
હા કરવુંજ છે બિઝનેસ હ બાઈક વાળો જયો બર રાઈડર
હા હા રાઇડર જ લાગે રો
ભુમ ભુમ જા એટલા
હેલો
હા બોલ બોલ
કેટલી મિનિટ કઈ નઈ થઈ ગ્યો ટાઈમ
ઓકે